જાય શ્રી કૃષ્ણ કેમ છો.
હું મજામાં છું તમે કેમ છો.
હા હું પણ મજામાં જ છું.
હા જોઓને આજકાલ પબ્લિક ટ્રાન્સપોર્ટ અને પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ. વચ્ચે એને એના પોતપોતાના પોતાની જગ્યાએ ફાયદાઓ છે.
હા સાચી વાત છે આ પણ સાચું કું તમને કે જે પબ્લિક ટ્રાન્સપોર્ટ છે ને તે આપણને થોડું સસ્તું અને સામાન્ય લોકો માટે ખૂબ ઉપયોગી છે અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાથી. ટ્રાફિકની સમસ્યામાં પણ અ અ ઓછી થાય છે.
એજ એ વાત. તો છે તમારી આજકાલ જોઓને જ્યાં જ. જઈએ ત્યાં સૌથી પહેલા તો ટ્રાફિકનો સામનો કરવો જ મુશ્કેલ પડે છે આપણે ક્યાં ક્યાંક મોલમાં ગયા હોય કે ક્યાંક મવી થિયેટરમાં જોવા ગયા હોય. પહેલા તો અડધો કલાક પાર્કિંગની જગ્યા શોધવામાં જ નીકળી જાય અને રસ્તામાં ટ્રાફિક નડે એ અલગ.
હા સાચી વાત છે અને અ પબ્લિક ટ્રાન્સપોર્ટનો આપણે જો ઉપયોગ કરીએ તો મતલબ અ પેલું શું કહેવાય રોડ પર ટ્રાફિક તો ઓછો થાય જ છે અને એની સાથે સાથે પર્યાવરણને પણ ઓછું નુકસાન થાય છે ઓછું પ્રદૂષણ ફેલાય છે
એ વાત તો ખરી તમારી પરંતુ લોકોને પ પબ્લિક ટ્રાન્સપોર્ટ કરવું ક્યાં ગમે છે આ પહેલાના જમાનામાં તો પર ઘર દીઠ એક વાહન જોવા મળતું ઘરમાં અને હવે તો ઘરમાં જેટલા સદસ્ય હોય બધા પાસે એકને એક વાહન હોય કોઈ ગાડી લઈને જાય તો કોઈક બાઈક તો કોઈક સ્કૂટી
સાચી વાત છે પણ જો તમે અ પ્રાઇવેટ હોય કે પબ્લિક ટ્રાન્સપોર્ટ બધેના પોતપોતાના ફાયદા અને નુકસાન તો છે પ્રાઇવેટ વાહનમાં આપણને એક ફાયદો છે કે આપણે એમાં સ્વતંત્ર હોઈએ છે એ આપણી મરજી પ્રમાણે આપણે અ જઈ શકીએ છીએ આપણે એ ટાઈમ નક્કી કરીએ છીએ કે આપણે ક્યારેય નીકળવું છે અને થોડી સ્વતંત્રતા પણ હોય છે જ્યારે અ અ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં આવું કશું હોતું નથી પણ અ મને તો લાંબી મુસાફ ફરીમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ જ વધુ વધુ માફક આવે છે
હા લાંબી મુસાફરી માટે તો પબ્લિક ટ્રાન્સપોર્ટ જ સારું પડે જેમ કે બસ અને ટ્રેન કારણ કે લાંબી મુસાફરીમાં આપણે અગર પોતાનું પ્રાાઈવેટ વેહીકલ લઈને જઈએ તો કેટલો લાંબો ડ્રાઈ કરવો ડ્રાઈ કરવો પડે અને એના લીધે આપણા શરીરના હાડકા દુખી જાય એ અલગ અને ડ્રાઈવ કરતી વખતે સાવચેતી પણ એટલી જ રાખવી પડે છે
હા બિલકુલ અને એ એકલું રાત્રે ડ્રાઇવ કરવું પણ મને તો સેફ નથી લાગતું અને પેટ્રોલ ડીઝલનો ખર્ચ પણ તો વધી જાય છે ને અ જ્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં તમે ટ્રેનની કે બસની મુસાફરી કરો તો આપ પણને એક એક એકલી મહિલા પણ ટ્રેનમાં રાત્રે મુસાફરી કરી શકે છે એને કોઈપણ જાતનો ભય નથી રહેતો અને ટ્રેનમાં તમે સ્વતંત્રતાથી ફરી શકો છો એક જ જગ્યા પર બેસા બેસીને તમે કંટાળી જાઓ તો અ તમે ફરી શકો શકો છો સ્લીપર કોચમાં તમે આરામ સૂતા સુૂતા જઈ શકો છો અને આજુબાજુ આટલા બધા લોકો હોય છે કે આપણો બહુ સરળતાથી ટાઈમપાસ થઈ જાય છે
હા એ વાત તો ખરી કહી તમે અને પબ્લિક ટ્રાન્સપોર્ટ નો એક બીજો પણ ફાયદો છે કે આપણે ડ્રાઈવ કરવાનું હોતું નથી શાંતિથી આપણે બેસી જવાનું અને આપણે કઈ ફોનમાં કામ હોય કર્યા કરવાનું બુક્સ પણ વાંચી શકાય અથવા તો આજુબાજુના જે વ્યુ હોય એને પણ નિહાળી શકીએ જ્યારે આપણે પ્રાાઈવેટ ટ્રાન્સપોર્ટ એટલે કે આપણે પોતાનું વ્હીકલ કરીને ક્યાં જઈએ તો ડ્રાઈવ કરતી વખતે ધ્યાન રાખવું પડે વચ્ચે વચ્ચે થોડો બ્રેક લેવો પડે અને સમય પણ ક્યારે ક્યારેક વધાર જાય
સાચી વાત છે અને મ શું કેઅ પબ્લિક ટ્રાન્સ પ ટ્રાન્સપોર્ટ આપણને સસ્તો પણ પડે છે જો આપણે કશ જવું હોય તો પહેલાંથી જ આપણે બુકિંગને બધું કરાવી દઈએ તો આપણને કેટલી સસ્તી ટિકિટ મળી જાય છે અને એ જ આપણે પ્રાઈવેટ વ્હીકલમાં કસે જતા હોઈએ તો આપણને ગાડીળું કેટલું મોંઘુ પડી જાય છે
તો ખરી તમે પરંતુ આ પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટનો પણ એક ફાયદો તો છે કે ક્યાંક મોડી રાત્રે આપણે આવું હોય તો બસ સ્ટોપેજ પર વેઇટ કરવો કે પછી પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે વેટ કરવો એ સારો ના કેવાયે અથવા તો સેફ ના હોય અમુકવાર કે વરસાદના સમયમાં આવી રીતે તમે બસ સ્ટોપ પર વેઇટ કરો ટ્રેનનો વેઇટ કરો તો એ આપણને ના પરવાડે જ્યારે આપણી પાસે પોતાનું પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ પ્રાાઈવેટ વ્હીકલ હોય તો ગવર્મે ત્યારે ગમે તેટલી રાત થઈ હોય ઘરે આપણે સુરક્ષિત રીતે પહોંચી શકીએ છીએ
એ વાત તમારી સાચી છે કે પ્રાઇવેટ અ વ્હીકલમાં આપણને સુવિધા અને પ્રાઇવસી પણ મળે છે આપણે આપણે જ્યારે અને જ્યાં જવું હોય ત આપણે મરજીના માલિક હોય છે આપણે આપણા સા ટાઈમે નીકળી શકીએ છીએ અને પરિવાર સાથે ટા ટ્રાવેલ કરવા માટે તો ખૂબ જ આરામદાયક હોય છે
હા એ વાત તો ખરી તમારી અને બીજી પણ વસ્તુ છે ક્યારે કોઈક ઈમરજન્સી સિચ્યુએશન આવી જય ઘરમાં ત્યારે આ પ્રાઇવેટ વેહીકલ કે પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ જ તો આપણને સૌથી વધારે મદદ કરે છે ક્યારેક કોઈ ઘરમાં અચાનક બીમાર પડ્યું હોય. ક્યારેક હોસ્પિટલ જવું હોય અથવા કોઈને સ્ટેશને મકવા જવું હોય ત્યારે આ પ્રઇવેટ વેહકલ જ કામ આવે છે એના પણ એક પોતાના ફાયદાઓ છે
હા સાચી વાત છે તમને ખબર છે શહેરો અને ગામડામાં કરતાં શહેરોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા તો ખૂબ જ સરસ છે પણ તમને નથી લાગતું કે હજી પણ ગામડાઓમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા થોડી ઓછી પ ઠી છે
હા એ વાત. તો ખરી પણ ગામડાના લોકો પહેલાથી વધારે ચાલવાનું ચાલવામાં માનતા તેઓ દૂર દૂર સુધી ચાલતા જતા એમને પબ્લિક ટ્રાન્સપોર્ટ કે પ્રાાઈવેટ ટ્રાન્સપોર્ટ એવું પહેલા કશું જ નું પરંતુ અત્યારે ગામડાઓમાં ધીમે ધીમે સગવડો વધી એમ પબ્લિક ટ્રાન્સપોર્ટ વધ્યો છે અને ધીરે ધીરે પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ પણ ભવિષ્યમાં વધશે.
સાચી વાત છે એમ પણ બંનેના પોતપોતાના ફાયદા અને નુકસાન તો છે યોગ્ય યોગ્ય પરિસ્થિતિમાં યોગ્ય ટ્રાન્ ટ્રાન્સપોર્ટ પસંદ કરવો એ જ જરૂરી છે જો આપણને પર્યાવરણને બચાવવું હોય ને તો મારા માટે પબ્લિક ટ્રાન્સ બટ વધારે ઉપયોગી છે પ્રાઇવેટ વાહન કરતાં
એ વસ્તુ તો ખરી તમારી પરંતુ આપણે પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ કરતાં પબ્લિક ટ્રાન્સપોર્ટને વધારે મહત્ત્વ આપીએ એ જ સારું કહેવાય કારણ કે સરકારે આપણને સુવિધા આપી છે તેનો આપણે ઉપયોગ પણ કરી શકીએ. ક્યારેક ઓફિસ જવાનું હોય અને ઘણું દૂર હોય તો આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટને જ પ્રિફરન્સ આપવું જોઈએ જેનાથી આપણો સમય પણ બચે અમુક વાર અને અમુક વાર આપણ આપણો ખર્ચ પણ બચે બધું જ મેનેજ થઈ જાય અને સાથે સાથે પ્લિક ટ્રાન્સપોર્ટમાં બેઠા બેઠા આપણે કઈ લેપટોપ પર કે ફોન પર કામ કરવું હોય તો એ પણ થઈ શકે.
સાચી વાત છે આપણે આટલા બધા ટેક્સીસ બધું ભરીએ છીએ તો સરકાર આપણને આટલી સારી સુવિધા આપતા જ હોય છે તો આપણે એનો ઉપયોગ કરવો જ જોઈએ અને પબ્લિક ટ્રાન્સપોર્ટના ઉપયોગ કરવાથી એક તો પ્રદૂષણ પણ ઓછું ફેલાશે. રોડ ટ્રાફિકની સમસ્યા પણ ઓછી થશે જો આપણે બધા જ વ્યક્તિ જો આપણા પોતાના પ્રાઇવેટ વ્હીકલ્સ લઈને કાર સ્કૂટી બધું જ લઈને જો રોડ પર નીકળી જશું તો કેટલું ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ શકશે.
એ વાત તો ખરી તમારી કારણ કે આજે જેટલા ઘરમાં ફેમિલી મેમ્બર હોય એટલા જ બધા પાસે વાહનો હોય જયારે કોઈ વડીલ હોય તો એ ગાડી લઈને નીકળે એમના છોકરાઓ હોય તો બાઈક લઈને નીકળે એમના બીજા છોકરાઓ હોય તો ફૂટી લઈને નીકળે એમ તો કેટલું પ્રદુષણ પણ ફેલાય એના ધોની પ્રદુષણ પણ થાય અને વાતાવરણમાં કાર્બન ફૂટપ્રિન્ટની સંખ્યા પણ વધતી જાય જેનાથી આપણા સ્વાસ્થ્યને જ નુકસાન થવાનું છે.
હા તમારી વાત બિલકુલ ખરી છે અને આજકાલ તમે જોયું છે જે રિક્ષાવાળાઓ છે મન ભાવતા મન ફાવી ભાડાઓ લે છે કેટલુંક ભાડાઓ મોંઘા કરી નાખ્યા છે કે આપણે થોડાક અમુક ડિસ્ટન્સ પર જવું હોય તો પણ એ લોકો કેટલું બધું ભાડું લે. છે અને તમને ખબર છે હવે તો અમારા શહેરમાં સિટી બસ પણ ચાલુ થઈ ગઈ છે કે એ તમે આખા સિટીમાં ફક્ત પાંચ અને દસ રૂપિયાના ભાડાથી તમને બધે મૂકી દે છે એના અલગ અલગ નંબરની અલગ અલગ રૂટ પર એ બસ. ઊભી રહી છે અને એમણે એક પોતાની એપ પણ લોન્ચ કરી છે કે તેમાં આપણે આપણું ટિકિટ અને રૂટ બધું જોઈ શકીએ છીએ.
એ વાત ખરી અમુક લોકો એવું માને છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જે બધું ટ્રાન્સપોર્ટ કરવું એનો મતલબ ધક્કા મૂકી અને અમુક વાર તો બેસવાની પણ જગ્યા નામ પણ એવું નથી હોતું હવે તો ઇલેક્ટ્રિક બસ પણ ચાલુ થઈ છે. જેમાં સારી રીતે આપણે ગાડીમાં બેઠા બેઠા જતા હોય એસી માં એવી સુવિધાઓ મળે છે પહેલાથી બસ પણ બુક કરી શકાય છે અને પબ્લિક ટ્રાન્સપોર્ટ બધા માટે એટલો જ ઉપયોગી છે આપણે પ્રાાઈવેટ ટ્રાન્સપોર્ટનોો ઉપયોગ તો કરીએ જ. છી પણ સરકાર દ્વારા જે પબ્લિક ટ્રાન્સપોર્ટ મળે છે એનો પણ ઉપયોગ કરવો જોઈએ જેમકે મેટ્રો હવે તો શહેરો શહેરોમાં મેટ્રો કનેક્ટિવિટી પણ વધી ગઈ છે એમાં પણ આપણે આરામથી આરામદાયક સફર કરી શકીએ છીએ.
સાચી વાત છે અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાથી જો આપણને સસ્તું પણ પડે છે ને પેટ્રોલ ડીઝલ એ બધા કરતાં આપણને પ્રાઇવેટ વાહન કરતાં પબ્લિક ટ્રાન્સપોર્ટ ઘણું સસ્તું પડે છે.
હા એ વાત તો ખરી કહી તમે બંનેના પોતપોતાના ફાયદાઓ પણ છે અને ક્યારેક ક્યારેક બધા પોતપોતાની મરજી પ્રમાણે સમયને અનુકૂળ રાખીને બધા પોતપોતાના રીતે ટ્રાવેલ કરે છે ચાલો ત્યારે તમારી સાથે વાત કરીને. પબ્લિક ટ્રન્સપર્ટ વિશે ને પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ વિશે મને ગણી જ જાણકારી મળ તમારો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ.